હલો
બોલ.
અવાજ આવે ને અવાજ આવે છે. બરાબર ને આ વખતે અવાજ આવટો છે.
હવે બરાબર છે બધું બરાબર જ છે.
પેલા પેલા એટલે ની આવતુંતું
હમ્મ ચાલસે હવે જેટલો આવે તેટલો
ઉભરે બે મિનિટ. ઘટના ઘટી.
ની કરુ.
તેથી કામની વાત કરી લ‌ઇશ.
હા બરાબર લ હલો.
હાલો.
હા આવે ને અવાજ.
આવ.
ગમે તેજ કામમાં આવી જાય હમણાં તો. ઘરે પાઈપલાઇન આવેલી છે ડાયરેક્ટ ચોઈસ. કલાક પાણી આવશે ચોવીસ કલાક પાણી આવશે એ બી.
એવું.
હમ હમણાં મેન રસ્તા પર જ.
હારું કહેવાય.
એજ કેમ તમાર બાજુ કેયારે આવે.
અમારે બાજુ તો એવું બધું નહી આવે અઠવાડિયું અઠવાડિયું આવે.
એટલે દિવસમાં એક વાર આવતુ હશે ને.
દિવસ મેં એક વખત મારા મામાની ઘરે આવે ડુંગળી અહિયાં ની આવે.
તે તો ખબર અમારી ર અમારી ર અમાજ નજીક. સવારે.
હા એટલું ખબર દસ વાગે આવે કે અગિયાર વાગે આવે તે ખબર.
ને તમારે ઘેર કેયારે આવે.
અમારે ઘય્યારે છે ને ટિક્સ નઈ મળે.
એટલે બે દિવસ માટે એક વાર આવટું જ હશે ને.
નહી આ અમે પેલું બધું ભળે આગળથી જ.
એટલે સ્ટોરેજ વધેારે એમ સંગ્રહ.
સ્ટોરેજ વધારે તંબુરા.
કેમ પાણી ડેલી કેમ નની આપ.
એવું ગામ છે કે નહી કેમ કે બધી અલગ અલગ જગ્યાએ પાઈપલાઈન બનાવેલી છે. ત બરી જગ્યા જા કર બધા ના અલગ અલગ દિવસ આપે. હમ તમારે છે એક સાથે જ આપી દે બધાને.
નહીં અમા બાજુ બી અલગ અલગ છે. હમ બધા ને અમ અલગ અલગ. દરોજ નહીં બે દિવસ માં એક વાર આવે.
અમે તો કેતો હતો કે રોજે જ આવે.
એ તો હમણાં નોવી આવી પાઈપ લાઈન.
નવી આઇ હવે ચોવીસ કલાક આપશે.
એવું મને લાગ્યું નકી નને કઈ કીટ રોડને મળે ને.
બધા એમ કે કે જળ બચાવો એમ કે, તો ચોવીસ કલાક પાણી કેવી રીતે આપે.
જળ બચાવ અભિયાનને
હા જળબજાવ અજ અભિયાન એમ કે પણ આમ ચોવીસ કલાક કેવી રીતે પાણી આપે એમ ગયું મેં
આમા બાજુ પાણીની કમી જ નહીં મળે.
એ તો મને બી ખબર કેમ કે મારા મામા ઘેર. મામાની ઘરે ભી પેલું બોરિંગ છે. જયારે પાણી લેવું ત્યારે લેવાનું મોટર ચાલુ કરી એટલે પાણી આવી ગયું.
તે મસ્ત વન શીસ્થમ. ઝીઆરે પાણી પિયુ ત્યારે મસ્ત ઠંડુ પાણી આવે.
ખાલી વીજળી બિલજ ભરવાનું.
હમ્મ હમ્મ
તારા મામા તાતો સોલર એટલે ટેન્શન જ ની
હે
તારા મામા ને ત્યાં તો સોલારને
સોલર ખબર નહિ, લાખવાના એમ કેતા હતા, પણ હવે નોઢાવેલો છે એમ કેતું હતું.
તે તો અમાર બાજુ બી આવેલોટ સબસિડી મળશે એવું બને
હુ કે
સબસીડી મળશે એવું કરીને આવલો હતું.
સબસીડી મળસે એમ, પણ તે લોકો નોંધાય કાઢેલું છે.
નોંધાઈ કરેલો તોતો આઇ જશે,
હમ્મ, નોંધાઈ ગયું છે, પણ વાર લાગશે એમ કીધેલું
સરકારી કામકાજમાં વારજ લાગે, સરકારી કામ કઈ દાડે પેલા થાતું છે.
સરકારી કે પ્રાયવેટ મન ની ખબર
સરકારી જ, પ્રાઈવેટ કાથી હોવાનું. ખાનગી
ને મેં, મેં હતી ને તો પ્રાાઈવેટ કરાવતા, કેમકે સરકારી કરતા પ્રાઇવેટ તો હારું છે.
પ્રાઈઇવેટ નહી ખાનગી, ગુજરાારી ગુજરાતી.
ગુજરાતી ઓ, હા હા ગુજરાતી ખાનગી. ખાનગી હારું છે, કેમ કે પૈસા આવી ને કરવાનું ને બરાબર થઇ જાય.
હા એમાં એમ આપને રહી કે, હા બરાબર કરેલુ છે. પેલોમાં નક્કી નહી મળે, ભઈ એક વરસાદ
પેલોમાં ક્યારે ઉડી જાય, કઈ પેલું વિશ્વાસ નહી લાગે આપણને.
એ બી છે, પણ અમે ગરીબ માણસ, એટલે અમારે એવું ઠાયજ નહી.
હા, તો બી કરવાના શો ને?
હા મારા પપ્પા એ કીધું છે કે, કરવાનું છે સોલાર એમ.
હા હમણા તો વોશિંગ મશીન લેવાના હતા.
વોશિંગ મશીન ની ઓફર એ હુઇ ગઇ.
કેમ, બધા ભૂલી ગયા?
ભૂલી નહી ગયા, મારા પપ્પા લોકોને બી ટાઈમ નહીં મળેલો જાવાનો, બીલીમોરા જવાનું હતું.
એ તુન તારા થી નહિં જાય
મેં હું જાયને કરું? મને
એટલું બધું, એટલું બી નહી આવડતા તને વોશિંગ મશીન દુકાન મા જાયને લઈ આવવાનું હોય. ચેક કરવાનું કપરા ધઢોઈ ને
તે હા તે એકદખી કે એક ડાહી કપડાં ધોવાનું મશીન આવી ગયું ને, પછી કપડાંનો કોન્ટ્રાક્ટ મને આપી દેહે.
અરે બેટો નથી ને બધા કપડા નહી ધોવાય.
હા ખબર આપડાએ વધારે પેલા દૂળ વાળા ની ધોવાય એમ. જે એમ રેગ્યુલર ઓફિસ વાળા આયને તેજ ધોવાય.
એટલું બધું નહ ખબર મ કેમ કે હજી એક્સપિરિયન્સ ન મળ મને એટલે એ અંદાજ નહ મળે મેં બી ધોયા એટલે
અવાજ કટ થાવા લાયગો છે. હલો અવાજ આવે હા આવે. અવાજ આવે આવે તારોની આવે હે
અવાજ કેમ કટ થયો? એમ કેઉ.
તારોજ થાય તારાજ નેટવર્કમાં ખામી હશે.
હા બે, નાના તો કોની મારામાંજ ખામી હશે, એમ કેની
એ મેતો એવું કીધું બી ની મળે.
ની મને એવુંજ લાગ્યું, મારામાં જ ખામી હશે.
નેટવર્ક એમ તો કીધું.
નેટવર્ક ની કીધું તુંએ
તમારું નામ બી ની લીધું મેં
મારું નામ ની લીધું કે?
નિ લિધૂ
એમ કેની કે તારું નામ જ ની આવડે.
કોને? મને.
હમ
આવડે તો બોયલો તો
ની આવડે. આાજ લગી મેં ની હાભર્યું તારા મોઢાથી મારું નામ
નીમેં મે એવું ની કેમ મે ટંડેલ એમજ કેમ?
ટંડેલ એમ કેઈ કે
હા એમજ કેમ?
તો મેં બી હવે કાલ થી પટેલ એમ કેઉ
ની મારું નામ તો તમને આવડે ને
ની ખબર તો આપણા સર્કલમાં છે ને બધા પટેલ જ છે. તો કોણે પટેલ કેમ?
એમ તેજ તો સે ખામી
પણ તમારા લોકોની કાસ્ટ અલગ છે. ખુશી ને ને નેહસ ની જ સેમ છે.
હા હા અમે એતસટી પટેલ નીચી જાત નીચી જાત.
નીચી જાત આડિવાસી
આડીવાસી હા અમાર નીસ આડીવાસી
એ તો હવે બધું જંગલમાં જાને અહીંયે ની રે
જંગલ હું અમને આદિવાસી ભાષા બી નહી આવડે મારા ઘરે કોઈને બી નહી આવડે.
તે આદિવાસી કા પહોચી ગયા હતા તમારા પૂર્વજો આદવાસી હતા.
પૂર્વ જો આડીવાસી જ હતા એ તયંથી આવેલા નિ તયંથીની આવેલા ખબર નહીં હું થયેલું
તમારા પાસે પહોંચી ગયેલો એમ કેની
હમ પણ એમહો મારે તો પતિ આદિવાસી જ ને ગર્વ છે.
તો તારે છે ને પેલુ આદિવાસી માં બધા ડાન્સ કરતા શે તે
હા હા ખબર પેલો કોઈ આવર્ડ આપ તો કરી હમ મેં માગુ તે
અ એ ની એટલે પેલું ટ્રોફી આવે ને તે મેં તને આપા.
ટ્રોફી નું હશે ટ્રોફી તો મારે ઘરે ફોટો પાડીને મોકલા દસ થી બાર હશે.
હ હુંતો. કઈ નઈ એમ કઈ લઈ આપા એમ કઈ વસ્તુ સારું
મેં હો લઈ લેમ મે ભી કમામ
હ એવું
તો એક ઈચ્છા પૂરી કરવાની.
એ મારા થાય તો મે કરા.
ઠાયતો ની કરવા ની એવું થોડી ચાલ હે તો ડર મેં ડરખાસ્ત મૂયકી અ સ્વીકાર કરે તો પછી કરાર બને.
અરે નની જોવલો કર ક્યો હે આજે સમજાય તે સમજ પ કે તને કરાર વાળું. કરડ હતું કે
આજે પેલું હતું હવે જ હવે જ એટલે મેં સમજાવું કે ઉદાહરણ દ્વાાર સમજાવ જો. હા સમજાવ તમને જોવ આરામ મને ખબર પડી ગ સમજાવ.
હા સમજા
જો મેં તમને ગાડી વેચી પંદર હજારમાં
હા.
તો તમે મનેન એવ તમે તમે મને પંદર હજાર આપવાના મે તમને ગાડી આપવાની.
હમ.
તમે આય્પી ગાડી ને તમારે આપી પંડર હજાર તો અદલા બદલી થઈ.
હા.
તો તેને અવેજ કેવાય અવેજ એક વસ્તુ બદલામ બીજું વસ્તુ મલ્યું.
તેની વાત ની મેં કરતી તે કે ખાલી આપડે આપવાનો વિચાર કયરો. પર આય્પો નથી ખાલી વિજાર ગલો છે તેવો બી ટોપિક હતો.
તે તો અપવાદ અપવાદ.
હા તે કઈ બી હતું તે મેં ટ તે મારા મગજમાં બેસી ગેલું.
હમ.
તે મેં કેતી હતી. હરો વિચાર આપણ હતો પણ આય્પુ નહી મલે એમ.
હા હા બરાબર એટ બધું પેલું કુટુંબ વારું હટુ ટેજ ને કૌટુંબિક.
હા તો બ નઈ ની ખબર મનેટેટલું તેટલું યાદ રઈ ગેલું.
તેમ ધ્યાન નહી આપે લેક્ચરમાં.
મેં કેટલું બી ધ્યાન આપી દેઉં ને મેં પણ અહીયાં આવીને ભૂલી જાવ.
કેમ બેમ હારું હેમાંકી મેમ કરતા મેમ હારું કર. એટલે બન એમ મેમ સ્પીડમાં દસેમ જક એમ જડ ટી જાય નોલેજ વધારે અને મેમ આઈ એમપી જ લખાવે ને એક દિવસ માં એક ચેપ્ટર પટે તે હિસાબે હારું કરાવે.
એક દિવસ માં એક ચેપ્ટર બધા કઈ નહી તે તો.
ચાર ચારટો ઠઈ ગ્યા.
હમ ચારતો થઇ ગ્યા.
હવે એમાં
આપડે ભી કરવા પડશે ચાર કેવી રીતે કરવાનું.
હમ કયા?
વાંચવું તો પડશે જ નહી હવે.
જો પહેલું ચેપ્ટર ટે ડરખાસ્ત હતું એટલે કે તમે કઈ માટે સંમટી માંગે બીજો તું સ્વીકાર એટલે તમે જે સંમટી માંયગી હશે ટેનો કોએ સંમટી આપી દીધી. તે સ્વીકાર કર્યો હા અને પછી ટીજું નહી ટીજું આવઠું ની ટીજું પછી
આએ જ બીજું દસ્તાવેજ હતું કદાચ બીજું કે ત્રીજું. હા સ્વીકાર.
ને પેલું ખાલી પેલું પ્રસ્તાવ ઉઠું પ્રસ્તાવના. હમ હવેજ માટે પછી વસ્તુ સમટી તો થઇ ગઈ પછી વસ્તુને આટલા બદલી કરી એટલે હવે જ બયનું. એટલે ચેપ્ટર એટલે સેક્શન્સ સેક્શન ટુ ડી. બે એટલે ડી એવું છે. ને દસ્તાવેજ દસ્તાવેજમાં પ્રથમ પગલું એટલે એનું- કલમ નંબર બે એ પછી બીજું પગલું સ્વીકાર કરું. પ્રઠમ પેલું દસ્તાવેજ હ દસ્તાવેજ ક્યાં દરખાસ્ત ડર ખાસ દસ ખાસ દસ ખાસ્ત. એટલે પ્રથમ પગલું એટલે સેક્શન્સ બે એ એ એટલે પ્રથમ બરાબર. પછી બીજું સ્વીકારાયું તો સેક્શન ટુ બી.
બીજું સ્વીકારાયું ને?
એ તું એ છોડે નહ પેલા કરા ની વાત કરું પગલાંની તો પેલું ચેપ્ટર પ્રમા તો અલગ થાય.
અરે નહી મેંગે કે જો બીજું ચેપ્ટર દસ્તા આવી જ હતું.
હા તે તો બરાબર પણ કોલમ યાદ રાખવાની મેમેટ. પેલું આપેલું છે મેં તને સમજાવું ટું ની અ એટલે-
અ મે હા હમ ચા બોલ?
જો કોલમ કલમ બે બેને ધ્યાનમાં રાખવાનું બે બધા મોટે ભાગમાં આવે સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં-
તે જે કામ આવશે તે-
કોલંબે તેની તો વાત કરીશ બધા વ્યાખ્યામાં પહેલાં લખવાનું કલમ બે મુજબ એવી રીતના આવે-
બધી વ્યાખ્યામાં
હા બધી વા્યાખ્યામાં કલમ અલગ અલગ છે એટલે કલમ વધારે લશે ટ જ માર્ક આપશે કેમ કે આનું પેપર ચેક- વકીલ કરે-
તે તો બરાબર મે- મને એમ લાગ્યું કે તું એમ કે કે બધી વ્યાખ્યામાં કલમ બેજ લખવા એમ.